હલો હા ખાઈ લીધું?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
હમ્મ.
મોક કઈને આ બેહેલો. બર હવે આરામ કરો‌
હા.
બાર એક વાગ્યા સુું
કેટલાગે?
બારેક વાગે.
એટલા વેલા.
હમ હ
હમ્મ હમ્મ.
હોટેલ છે ને એટલે હોય જ એ ઉઠીને આવે ને એટલે પેલું મશીન ચાલુ કર ને. ભાઈલા ગય લ એવું પડે
હમ હમ બહ જબરો કે
હા
હમ્મ.
હમ્મ.
એવુ એટલો બધો વેલો કેમ પહોંચી જાય એ?
હમ્મ. હુવા જ આવે નાઈટમાં.
હમ ઊંઘરો જેવો છે કે,
નાઈક મા
હે!
નાઈક એની હશે જ હુય હુય ને જાય દર વખતે. નવ દસ વાગે હુય જાય.
હા.
બે ત્રણ વાગે ઉઠી ને આટો મારે બધા ને ઉઠાડી ને પાસો હુય જાય.
એ એવું કરે બો લુંચચો છું કહેવાય તો તો એ જબરો કે!
હા એવું બ કાલે રજા છે એ વાત મળતી છે.
હા રજા જ તો મ મેસેજ મેમ નો.
હમ્મ.
સ્કૂલ વારા બો મસ્ત.
બધે જ રજા ને.
હા રજા જ વરી. એ ટીચર લોકો તો જવાનું એ લોકો એ તો મારે તો કઈ નઈ પણ જે તં ટીચર જેશે ને તે લોકો એ તો જવાનું જ ફરજિયાત. એવૂ.
તો હું કરવા જાવાનું.
મેં થોડી જવાની એ તના ટીચર લોકો એ જવાનું એમ.
કેમ હું કરવા રજા તો?
ટીચર લોકો એ જવાનું. ટીચર લોકોને કઈ કોયરા લોકોને ભણવાનું એટલું થોડી કામય કેટલા જાત જાતના કામ હોય.
કેવું કામ છે?
હ હું કામ હોય કેટલું બધું કામ હોય. બધાનું સ્કોલરશીપ ના ફોર્મ બી એ લોકો જ કરવાનું.
પેપર લીક કરવાના.